હછી
હા તમને આવે છે.
હા
તો ટોપિક મેં બોલું કે તમે
તમે તમે કયો ત તારે
મેં તો બોલતી હતી ને તમે બોલો હવે
ઓહહ હું તો બોલતો જ ન હતો તો
ના તમે તો ખાલી સાંભળતા હતા.
બરાબર છે. તો પછી આજનું ટોપિક કંઈક લેટેસ્ટ હોય એવો બેઝિક એવો આપી દે એવું હું ચેટજીપીટીને કઉ છું. એટલે એ આપણને ટોપિક આપે છે.
વિદ્યાર્થીઓને નોકરી પર કેવી અસર યુપીઆઈ કેશલેસ પેમેન્ટ ઇલેક્ટ્રિક કાર અને બાઇક
ચાલો એ બધું છોડ હું તમાને પૂછું એમનેમ
પૂછો ને તો તો સૌથી સારું
આ કૂતરાઓ રાતે જ કમ રડે કમ દિવસે નહીં રડવા દેખાતું
ભૂખ તો રાતે જ લાગે ને કૂતરવાનું એટલે.
ભૂખ લાગ ની વાત ન કર
આપ આપ. અ તો રડે શું કામ ભૂખ લાગે તો રડે કઈ એવું ન હોય કેને હાચુમાં કોઈ દેવતા દેખ ખાતા હોય કે યમરાજ દેખાતા હોય.
તે ભૂખા જોવા દેવા હોય.
હે?
ભૂ તમે હું કોલા?
ભૂખ લાગે કે નહી કુતરાને એટલે એ વિચારા રોતા હોય કે એવું નથી કે યમનાને દેખાય એટલે રોવે છે.
એ મે એવું નઈ કીધું કે હમણાં દેખા રોડે રોડે. પણ અત્યારે ભૂખ કેવી રીતે લાગવાની?
થ
કૂતરાનું મેન કામ શું છે કે એને રાતે જાગરણ કરવાનું દિવસે સુવાનું. બેઝીકેલી નિયમ છે.
તો વિચારો રાતે શાક તા હોય તો ઊંગ આવે કે નહી તમે જાગો છો તમને ઓ ભૂખ લાગે કે ન લાગે એમ.
મન તો નહી લાગતી.
તો શું કામ તમે અત્યારે ચર્ચા વિચારણા કઈક ખાતા પીતા હોય એમ.
મેં કસું ખાતી પીતી નહી.
નહી?
ના.
તો ઠીક છે ત્યારે એમે ઘણા માણસો લેવું હોય કે રાતે બાર વાગેને જાગતા હોય તો કઈક ભૂખ લાગે નાસ્તો પાણી કરવા જોઈએ ને કઈક ખાવા પીવા.
તેવું હોય હવે અમુક માણસ.
હમ્મ અમુક માનસો માં હોય બરાબર છે. તમે કહો તો શું કામ કૂતરા કરડતાય હશે?
મેં તો તમને પેલા ક્વેશ્ચન કર્યો.
મેં તો જવાબ આપ્યો તમને ભૂખ લાગી હોય એટલે.
તમે કયો તો.
એટલાતું હોય કે કદાચ રખેવાલી થી. હમ્મ, કોઈ ચોર ના આવી જાય એટલે.
ચોર ના આવી જાય એટલે એમ? તો એમાં રોવાની ક્યાં વાત આવે?
રડવાનું મન થતું હશે એમને દિવસ હર રડાય ને એટલે દિવસે બધા બહુ અવાજ કરે ને એટલે.
એટલે રાતે હોવા નથી જ દેવાના માણસો ને વાત એમ છે.
હમ્મ.
પ્લાનિંગ તો કરતા હયશે કૂતરાની વાત કરી ને મને યા વાત યાદ આવી ગઈ. કે એક કૂતરું છે ને એ બધે ફરવા ગયો હું ઓલ ઓવર ઈન્ડિયા. ફર્યું.
હમ્મ.
પછી કેમ ઘરે આવ્યું હોય એનું બધું સ્વાગત કરયુ. કેવો યોગેશભાઈ કે તમારું સ્વાગત કરે તમે આખો દેશ ભ્રમણ કરીને એમાં જો ઘ સમાજ કૂતરાનો ભેગો સ્ટેજ બેજ ઉપર ચડ પછી કે કે તમને કેવું થયુ એમ કેવી મજા એ આમ છે સુ વાતચીત કરી તો યોગેશ ભઈ કીધું એ કે માણસ છે ને એક આખો દેશ ફર્યો આપણને મજા બવ આયવી કે માણસને નવા નવા દરજ કઈક નવું નવું આપણને ખવડા બધા અલગ અલગ કરેતા ખવડાવ મ કે વાંધ તો હોય, કે જ એ હોય કે સોસાયટી એ વાંધ તો એ એકક જ એવું. કે જયારે સોસાયટી બીજી સોસાયટીમાં જાવ ને, એટલે આપ આપણા ને આપ આપડી બાજવા આવે. એટલે કે આપ અત ન કામી ના છે માણસો ની તો હારા છે કે ખવડાવે પીવડાવ હાચ હારા. આપણા થ સોસાયટી એરિયો છે ને એટલે એ ફસે અને બાંધેને બટકા ભરે.
પણ આજ કુટલા લોકો જો મેં હ જો. અમારા ગામમાં છે ને એક ફર છે ત્યાં કૂતરા હોય મતલબ કે. તો ખબર ને બીજા કુત્ર આવે ને તો એમને હું ઉર ચડે. ભોંકવા જ બાજે ઓળખતા ના ભળકતા, ભોંકવા જ બાજે ખબર ને હું ચતું આ સાે જણ.
એટલે એનો એરિયા હોયને એના એરિયામાં નહી આવવાનું વાત એમ છે, બાકી યુ તે જાય.
બરાબર એટલે માણસો જેવું કૂતરામ પણ હોય એવું.
એટલે માણસો જોવા એટલે માણસોને કેમ દેશમાં બોડટ આવે એમ એ રીતે.
મને એવું થાય, કુતરા લોકોને ફોરવાર મન થતું હશે ટ્રાવેલિંગ કરવાનું આપણને થાય એવું.
પેલી વાત તો કૂતરા છે લોકો નથી. કુતરા છે એ લોકો નથી એમ ત કે ને કત કૂતરા લોકો ને એ થાય એમ એટલે કૂતરા જે એ લોકો નથી એમ.
એટલે હા હવે.
ચાવલિંગ તો એ કરે જ છે ને એ નવરા હો શું કરે આખ દી રાત ઉતા હોય ને મજા આવે અહં જઈ આવે. બાદવાર મૂરતા નવા એરિયામાં જાય, પાછીને આવતા રે પાછા.
એ વાત તો સાચી છે.
તો પછી કયો બીજો પ્રશ્ન?
હવે તમે પૂછો મેં એ પૂછો.
તમે ક્યારે સાપ અને નોળિયાનું યુદ્ધ જોયેલું છે?
હા જોયું છે હું એ.
લાઈવ જોયું છે?
હ?
લાઈવ લાઈવ જોયું છે એમ
લાઈવ કરી ને થોડુંક જ જોયુંતુ એમ તો ગાડી ચાલતી હોય. ને પછી એમ દેખાય જાય ને એવું એટલે એક બે સેકન્ડ નું
સમજી ગયો નસીફાર કે મેં તોને જોયું હજી હુધી
કેમ
અને એમને બધા કક બઉ બહુ હરખી રીતે બાત એમન હોય નહી
એવું હોય
હમ્મ, નોળયાના બંને પગને ચારે પગ આમ તો અલગ વીતી લે હારો એવો નાગ હોય તો અને ઓલા ભાઈ બટકું ભરી ભ એનું મોટું તો કાપી નાખે
અમારે ત્યાં આવ્યું કે નોરિયાને એું કેહેવાય પોતાના વાર દેખા્યા ને તો વાળ વધે
હે
એવું ખબર નઈ કેમ એવું કે તેવું કોઈ બધું હાચું નહી લાગતું. મેં એજ વિચાર કે કેવી રીતે લોજિક હોય.
વાળ દેખાડવા નોળિયા અને વધે આપડ વાહ ગજબ
મને એક જ અબજ લાગે,
અમુક અમુક વસ્તુ તો એવી હોય જો ધારો, કે દસ મકાન છે એક સોસાયટીમાં,
હમ્મ
તો પેલા મકાનમાં એક પઇ પડી ગયા હોય, તે બીજા મકાન વાળા બેનને કેય કે ભાઈ પડી ગયા ત્રીજા મકાન વાળા, આ બેનને છે ને બીજા નંબર વાતચીત કરે કે ભાઈ પડી ગયાને. વાયગું છે ત્રીજા મકાન વાયા ચોથા વાર કે, કે ભાઈ પડી ગયા વાગ્યું અને દવાખાને લઈ ગયા છે, પછી એમ કરતા કરતા, કરતા ખાલી ભાઈ પડ્યા હોય પગ બગ ખાલી મચકો નાનો હોય તો છેલ્લા દસ ગધ પહોચે ને, ત્યાં તો ભાઈ આઈસીયુમાં હોય ને સિરિયસ થાય અને મરવાની સિચ્યુએશનમાં આવી ગયા હોય. એટલે વાત વધારે વધારે કરવાની એ બધી હોય એમ મો ઓફ,
બરાબર.
ઉપર જઉ છે ને, તો વરસાદ ન રહે છે નીચે આવું તો મને ગરમી લાગે છે જવું કઈ મને એવું થાય.
હું તો ઉપર હોવા છતાં પણ અંદર નીચે છું. ઉપર હું તો શું ગો ગોદરૂ ઓઢિ ને મચ્છરો ન કરડે એટલે,
હમ
તો ક્યૉ બીજો ટોપિક,
ટોપીક તો તમે કહો સૂપ પીધેલું કોઈક વાર,
ટ લલે બહુ પીતો હું સુખ મજા આવે પીવાની,
તો ભાવે તમને,
ભાવે ને સુપ તો કોને ન ભાવે,
હોય આવા અમુક લોકો,
સૂપ નો ભાવ ગજબ માણસો છે.
કયું ભાવે સુપમા?
સૂપમાં તો અમે દેશી સૂપ બનાવીએ આ સૂપ મંચા આવે બધા આવે. એ બધા તો બનાવે, પક દેશી બનાવી એક રશિયાનું શાક ખાધું તમે,
હાલો.
રસિયા મુઠીનુ સાક આવે.
ના અબડું મે તો.
જોયું તમે લોકો યાર આ જેનજી એટલે અમતા નથી કેતો જેનજી લોકો, બારને બધું પૂરચાય કરે પણ દેશી જે દેશી, જે વેરાયટી છે ને જે પ્રસિદ્ધ ઈ વેરાયટી કોઈ તમે ખાધેલી ન હોય.
હાર ચાલો બોલો શું છે એમાં?
એટલે રસિયા મુઠીયા નું આમ ટમેટાનું જોય ને ટમેટા સૂપ તરીકે ધોને આખો અલો રસો કાઢી નાખે, કટિંગ કરી નાખે ક્રશ કરી નાખે મિક્સચરમાં,
હા.
પછી એનો વગારે વગરે મને બહુ નથી ખબર કે રીતે મને પણ આવું બેઝિક ઓવ હોય, પછી એમાં ચના લોટ ની ગોળી હોય ને મુઠિયા તો ખબર કે મુઠીયા ખબર દૂધીના,
ખબર છે એ ખબર છે.
બસ એથી એમાં અંદર નાખી દેવાનું હોય દૂધી ન ચણા લોટ ન હોય મિક્સ કરીને, પછ સૂપ જેવું એ પીવાનું બહ મજા આવે ગજબ એમાં ચોમાસું શિયાળો હોય એટલે તો, ગતિ ને ગતિ.
બરાબર મેં નામ લખી લેવા ગામડું.
બરાબર, તમારે જમવાની આઈટમ આવી બધી એમ ઓછી એમ
હોય છે પણ મેં અમુક વસ્તુ નહી સાંભળેલું મને જે ભાવ તે ભાવે એવું.
બરાબર છે. તો કઈ કઈ આઈટમ તમને
બ એક વાત કહૂ તમને ઉભારો. મને એક કમ્પ્લીટ જગ્યા બે
તો પાછા નીચે આવી ગયા એમને.
હા બીજી જગ્યા એ જઈ ને બાલ્કનીમાં.
બરાબર છે શું કોઈ ગાંડો ન કે ગઈ ગાંડા અડધી રાતે કોણ જાગે છે.
કોઈ જાગતું નઈ બધા ઊઘે છે.
બરાબર છે જોવાનો ત્યારે વાત
આજે છે ને કેવું થયું ખબર હમ. હા અમારા ગામમાં એક કોક છે ખબર નય મમ્મી કેતા હતા. કે કોઈ મોમિડિન આવે ને તે હતા. મ કે છે જ તો એ છે ને દવા આપી ગયા મેરેજ પછી બોલો એમને લવ મેરેજ કર્યું. લગ્ન પછી એમનું અફેર બીજીું ગલ જોડે મારી કરતા હ એક જ વરસ મોટા છે મે એમને ઓળખું છું. એમ જમને એમનું અફેર હતું અ તો એ ઝઘડાના ચ ચક્કરમાં એ દવા પી ગયા બોલો.
હોય ઘણા માણસો એવા હોય એ લ
મને એવું થ એ લોકો લવ મેરેજ કરે પછી લવને પછી હું કેમનું અફેર કરતા હશે.
તો લવ મેરેજનું મહત્ત્વ હું રહ્યું તો
એટલા.
એમને લવનું મહત્વ શું રયુ વાતએ છે.
હા એજ ને ચાલ અરેન્જમા એના કે ફેમિલી આપસ કર્યું હ એટલે હા લવ મેરેજમાં તો પોતે જ શોધે તોય એવું
એતો વાત છે સંતોષ નથી મનુષ્યમાં એક જોરદાર એક મ ઇન્સ્ટાગ્રામમાં એક આખો હું દુહા છંદ રી ગેલેરી માં આલ્બમ બનાવેલું છે સાચવી રાખ એમાં એ રીતે એક કવિતા હતી.
હમ.
કવિતા દુહા કે તો એ પણ મને એક સ્પેસફિક અત્યારે મને મળને સ્ક્રીનશોટ રાખી દીધેને કે ખોટા ચામડાના રસ ઉપર શું એ બધું હતું કઈક જોરદાર
હમ ચામડાના રસ ઉપર
ચામડાના રસ ઉપર બધા મોહી જાય એમ ખોટું ખોટું ચામડું એટલે શરીર ભરે એમ ખોટે ખોટું પ્રમાણે ન કરવાનું કરે એમ.
સાચી વાત છે તમારી. તો એટલા કાચા મેં તો વિચારી લીધું કે જો લગ્ન પછી મારી સાથે આવું કોઈ દિવસ થશે ને તો કાં તો હું એને મારી નાખીશ કા તો પછી હું જાતે સંન્યા લઈ લઈશ બસ મે તો પપ્પા ને એવું કહી દીધું કેું આવું જ કરીશ ત મારવાનો પપ્પા એવું મારતા તો ના તમે એવું ના કરતા પેલા સોલ્યુશન લાવજો. પણ કોના સોલ્યુશન તો નહી લાવું આવું જ કરીશ.
આ સોલ્યુશન છે.
આ જ સોલ્યુશન છે.
બરાબર છે જયારે ઓટો કટ થઇ જાય એવું લાગે છે મને અત્યારે
હમ.
થઈ ગયો.